કેમ છે? મજામાં.
એકદમ મજામાં, તમે કેમ છો?
બસ હું પણ મજામાં છુ, મારે તમારી જોડે એક વિષય વિષય પર વાત કરવી છે, ખુબ ચર્ચા હશે તે છે
હા હા હા ટ્રાવેલિંગ ત મેન વિષય છે,
હમ્મ એમાં તમે ક્યારેક ફરવા ગયા છો?
હા, હું હમણાં જ ફરવાજીને આવ્યો, આબુ અંબાજી
ઓ ખુબ સરસ ખુબ સરસ તમે જણાવશો તમારો એક્સપિરિયન્સ કેવો હતો? બુ અંબાજી નો?
અમારો એક્સપિરિયન્સ ખુબ સારો રહ્યો હતો, અમે ગાડી લઈને ગયા હતા, અને અમે સાત લોકો હતા, અને તે ખૂબ ખુબ મજા કાર્યોને
ખુબ સરસ ખુબ સરસ ગાડીમાં તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો ખર્ચો કેવો રહ્યો તમારો?
ગાડીનો ખર્ચો તો ખુબ હતો, પણ મજા ગણી આવીઈ વચ્ચે ચાલાને બહ કપાયા
હા એ તો ખરું છે, એ તો ખરું એનું એની કાળજી રાખવી જોઈએ,
હા, તે સો ટકાની વાત છે,
તેની કાળજી ના રાખીએ તો ચલાન તો કપાય જ છે, એટલે જ આપડે એ વિષ ચર્ચા કરીએ છીએ, અત્યારે આપડે પોતાની ગાડી લઈ જઈએ તો બધા કાગળયા બરોબર રાખવા છે પર્યાવરણ નું પણ આપણેે જાળવી શકીએ, પર્યાવરણને અને આપડે આપડા બધા કાનૂન પણ ફોલો કરી શકીએ.
હા, તમારી એકદમ સો ટકાની વાત છે જો આપડે પીયુસી પછી ફિટનેસ સર્ટિફિકેટ ને બધું કમ્પ્લીટ રાખીએ, તો આપડે એને કશો ફરક ના પડે
હા, સાચી વાત છે પર્યાવરણ ને પણ નુકસાનતાાય અને આપડે કાયદા કાનૂન ને પણ ફોલો કરતા રહીએ,
હા તમારી સો ટકાની વાત છે.
સાચી વાત છે, ગ્રુપમાં ટ્રાવેલિંગ કર્યું તો તમને ઘણી મજા આવી હશે નહી.
હા, બિલકુલ અમે ઘણી મજા કરી અમે ફ્રેન્ડની ઘણી મસ્કરી કરી હતી.
ખુબ સરસ મિત્રો સાથે મશકરી કરવાની મજા જ અલગ છે, બટ મારે તમને એવું પૂછવું છે તને ક્યારે સોલો ટ્રાવેલિંગ કર્યું છે?
હા મ સોલો ટ્રાવેલિંગ કર્યું છે ને હું ગયો હતો ટ્રેકિંગમાં મ મનાલી અને ત્યાં ખુબ મજા આવી હતી
ઓહ ખુબ સરસ ખુબ સરસ તમારો એક્સપિરિયન્સ તમે શેર કરી શકો છો ગ્રુપ ઓહો ઓહો બહુ સરસ બહુ સરસ ટ્રાવેલિંગ અને સોલો ટ્રાવેલિંગમાં શું શું પ્લેનિંગ કરવી જોઈએ અને શું શું આપડે ધ્યાન રાખવું જોઈએ કઈ બાબત
જો જો ગ્રુપ ટ્રાવેલિંગ હોય તો તેમે તો કઈ ચિંતા નહી હોતી કેમકે જો આપડ સામાન ના ભૂલી ગયા હોય તો આપડે ગમે તે ગ્રુપમાં લોકો હોય એમની જોડે આપણેે માંગી શકીએ એ પણ સોલો ટ્રાવેલિંગ માં હા સોલો ટ્રાવેલિંગમાં કાર્ડ. તુ લઈ જવું પડે કેમકે ગાડી આપડા ગ્રુપ ના કોઈ ના મળે ત્યાં ગાડી લોકો સ્ટ્રેન્જર્સ જ હોય તો આપણેે બધી કાળજી રાખીને અને સુવિધા સાથે આપણે. જોવું જોઈએ અને ગ્રુપ ટ્રાવેલિંગમાં તો કશું ધ્યાન બહુ રાખવાની જરૂર નથી પણ ખાલી જોઈએ આજુબાજુ કે આ બધું લઈ લીધું તો ગ્રુપ ટ્રાવેલિંગમાં તો જતું રહેવાય પણ સોલોમાં એવું ના કરાય.
સાચી વાત છે તમે બજેટ કેવી રીતે તમે એક્સપેન્સસ કેવી રીતે કરો છો બજેટ કઈ રીતે પ્લાન કરો છો.
હું અમારું બજેટ એકદમ સાચવીને અને જોઈને પ્લાન કરું છું જ્યાં આગળ સસ્તું મળતું હોય અને સારું મળતું હોય તેવી હોટલ તેવી ટિકિટ અને તેવી બધી જગ્યાઓને હું. અ બુક કરાવશું.
સાચી વાત છે સાચી વાત છે તમે જેમ જણાવ્યું કે સાચી વાત છે સાચી વાત છે તમે મનાલી ગયા હતા તમે મનાલી બાય ફ્લાઈટ ગયા હતા કે બાય ટ્રેન ગયા હતા તે જરાક જણાવ.
હમ. હું મારા એ ટાઈમે મારો બજેટ બહુ ઓછો હતો તો હું બાય ટ્રેન ગયો હતો.
ખુબ સરસ તમે ટ્રેનનો મુસાફરી કરી તમે ટ્રેનમાં તો તમને કેવું મજા આવી તમે એક્સપિરિયન્સ કેવો રહો ટ્રેનમાં.
ટાઈમે પહેલી વાર મુસાફરી કરી હતી મને ખુબ સારો એક્સપિરિયન્સ રહ્યો હતો પણ પ્લેન જેવું મજા ના આવી પણ પ્લેનમાં તો આપડી સીટ કમ્પ્લીટ એક જ હોય અહીિયાંયા તો ગમે તે ગમે. આવીઈને બેસી જાય એસી ક્લાસ માં પણ ગમે તે ગમે તે આવીઈને બેસી જાય એ મજા ના આવે આપણેે.
સાચી વાત છે અમુક વાર એવું થઈ જાય બટ આજકાલ પણ ટ્રાન્સપોર્ટેશનમાં પણ ઘણો વિકાસ થઈ ગયો છે તમને શું લાગે છે.
હા બિલકુલ સો ટકાની વાત છે ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટ પર ખુબ ધ્યાન આપી રહી છે. જેથી પબ્લિકને તકલીફ ના પડે.
ટ્રાવેલિંગ પણ ખુબ આસાન થઈ રહ્યું છે નવા નવા હાઈવે. બની રહ્યા છે મેચ. રો. વી થઈ રહી છે નવી નવી. એનો આવી આવી.
હા બિલકુલ. બિલકુલ તમારી સો ટકાની વાત છે. મેટ્રોમાં તો હવે. અમદાવાદમાં આવી ગઈ છે આપણે ગુજરાત માં આવી ગઈ છે અને હવે તો બુલેટ ટ્રેન નું પ્લાનિંગ પણ થઇ ગયું છે જેમાં અધરું કામ પૂરું થવા આવ્યું છે.
સાચી વાત છે જેનાથી મુસાફરી ખુબ આસાન થઇ જશે બુલેટ ટ્રેન ના કારણે શું કેવ. તમારો.
આસાન આસાન તો થઈ જ જશે ને એક. એકદમ સ્પીડમાં પણ. થઇ જશે સાથે સાથે.
સાચી વાત છે સાચી વાત છે લોંગ ડિસ્ટન્સ પણ ખૂબ જલ્દી જલ્દી કવર થઈ જશે અને લોંગ ડિસ્ટન્સ માટે તો હું હંમેશા ટ્રેન જ પસંદ કરું છું. અને એમરજન્સી હોય તો જ. ફ્લાઇટ માજ માણું. કેમ કે ટ્રેનમાં. મજા જ અલગ છે. નવા નવા લોકો જાતના પ્રકારના લોકો જોવા મળે જાત જાતનું ખાવાનું મળે. અને જાત જાતનું શીખવા મળે શું કેવું તમારું..
તમારી વાત સો ટકા સાચી છે. પણ જે લોકોને કમ્ફર્ટનેસ જોઈએ એ લોકો પ્લેનમાં જ જાય..
સાચી વાત છે. તમારી પણ કમ્ફર્ટનેસ સાથે પણ લોકો તેમનું બજેટ પણ પ્લેન એ રીતે જ કરે છે એટલે.. એનું પણ ધ્યાન રાખવું જોઈએ..
હા તે તમારી સો ટકાની વાત છે. પણ હવે તો ટ્રેનમાં બી કમ્ફટનેસ મલે છે. જેમ કે વંદે ભારત ટ્રેન રાજધાની તેજસ એક્સપ્રેસને શતાબ્દી એ બધી ટ્રેનો તો ખુબ સરસ કમ્ફર્ટનેસ વાળી હોય છે..
હો સાચી વાત થાય છે. તમારી હું લાસ્ટ ટાઈમ વંદે ભારતમાં મેં ટ્રાવેલ કર્યું હતું તે ખુબ સરસ ટ્રેન છે. તે ખુબ જલ્દી પહોંચાડ દે છે. આપણા સ્થાન પર અને તેની અંદર ખુબ સરસ. સર્વિસ હોય છે..
હા બિલકુલ અમારી વાત એક. દમ સાચી છે પણ તે. ટ્રેનમાં તમે જણાવશો કે ટ્રેનમાં અ કેટલા પાયલટ હોઈ શકે.
એનું ટ્રેન ટ્રેન ના.
હા હા. વાંધો નય વાંધ ટ્રેનમાં તો. લોકો પાાયલટ હોય અને એક મેન પાયલટ હોય ની એમ બે જ હોય-. -
સાચી વાત છે. તો હું એ હું તેજ વિચારતો હતો પણ મને એટલો ખ્યાલ ખ્યાસ નથી. હ ખ્યાલ નથી પણ હું સોલો ટ્રાવેલિંગ વધારે કરું છું એટલે. ઉ ટ્રેન વ. ધા પ્રિફર કરું.
અચ્છા. સરસ સરસ-. -
સેલ્ફ કોન્ફિડન્સ પણ વધે છે. અને ટ્રાવેલ કરતા પહેલા હું ડેસ્ટિનેશન વિશ વિશે રિસર્ચ કરું છું.. હાલો. હાલો.
હાલો.
હા હાલો.
હલો હા તમારી એકદમ સા. ચી વાત છે..
હા. એટલે. હું બધી જગ્યા રિસર્ચ કરીને ટ્રાવેલ કરવા પસંદ કરું છું. અને સેફ્ટી ગાઈડલાઇન્સ તો ખુબ જ ફોલો કરવી જોઈએ શું કેવું તમારું.
ના ના સો ટકા ની વાત. છે સેફ્ટી ગાઈડન્સ આપણે ફોલો કરીએ તો આપણે ટ્રીપ સાચવી અને સારી રીતે ખૂબ પાતર છે. અન કરતા આપણા ટ્રીપમાં ખુબ તકલીફ આવે છે..
સાચી વાત છે. અને આજકાલ તો સોશિયલ મીડિયા પર બી ટ્રાવેલિંગનો ખુબ શોખ વધી ગયો છે. જેના લીધે ઘણા લોકો ટ્રાવેલિંગ કરવા પસંદ કરે છે..
હા બિલકુલ તમારી એકદમ સાચી વાત છે.
હા તમારું શું કેવું છે કે. એજ્યુકેશનલ ટ્રાવેલિંગ કરવું જોઈએ.
હા એજ્યુકેશન ટ્રાવેલિંગ કરવું જોઈએ જેનાથી આપણને નોલેજ મળે મલે જેમ કે આપણે ઇન્ડસ્ટ્રીમાં જઈએ તો આપણને અલગ. અલગ પ્રકારની અ અલગ અલગ પ્રકારનું બ ખાવાનું કેમનું બને. છે ચોકલેટસ કેમની બને છે. એ બધું જ જોવા મલે.
સાચી વાત છે સાચી વાત છે. હું અત્યારે જ હાલ સમયમાં ઈન અ એજ્યુકેશનલ ટ્રાવેલિંગ પર ગયો હતો. અને હું ત્યાં અદાણી. અદાણી પોર્ટ પર ગયો હતો. ત્યાં મને ખુબ બધું જાણવા મળ્યું કે કે. એટલી મોટી જે જેટલી આપણ દૂરથી દેખાવામાં સીપ હોય છે, તેટલી નહી હોતી તેના કરતા ઘણી મોટી હોય છે અને ત્યાં કેવું સામાન લોડ અનલોડ થાય છે કઈ ક્રિયા થાય છે, બધું જાણવા મલે
અચ્છા તમે અડાની પોટ પર ઘણું બધું જોયું હશે, તો તો જેમ કે આપડે બોટ કઈ રીતે બાંધેલી હોય છે અને બોટને કઈ રીતે આગળ વધારવામાં આવે,
સાચી વાત સાચી વાત છે, ખુબ એજ્યુકેશનલ ટ્રીપ પર ખુબ જાણવા મલે
હા બિલકુલ સાચી વાત છે તમારી
તમારી જોડે વાત કરી મને ખુબ આનંદ આયુ ખુબ જાણવા મલ્યું. બીજી વાર ચર્ચા કરશું.
હા પાકું
ચાલો મળીએે મળ. આવજો બાય.
બાય.